નમસ્તે મારો અવાજ કમ્પ્લીટ આવે છે, તમને
હા આવે છે, આવે છે, કેમ છો. તમે
ઓકે એકદમ મજામાં તમે કેમ છો, ઓકે તો આજનો ટોપિક શું છે.
હા આજ ન ટોપિક છે કે કઈક એવી સંવેદનશીલ તા વિશે વાત કરીશું હા હા તો શું કેશો તમે સંવેદનશીલતા ઉપર
તે સંવેદનશીલતાના મુ એકદમ આપણે જોઈએ નેતો સંવેદનશીલતા ને આપણે ત્રણ દ્રષ્ટિએ જોઈ શકાય છે. પહેલું છે સંવેદનશીલતા બીજું છે સંવેદની હીનતા અને ત્રીજું છે સમપ્રમાણતા
હવે જયારે સંવેદનશીલતાની વાત આવે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ પ્રત્ય ભાવુક થઈ જવાની દ્રષ્ટિએ જોઈ શકાય છે એને
જયારે સંવેદનહિંતાની વાત આવે છે ત્યારે કોઈ પણ વ્યક્તિને સામે વાળી વ્યક્તિને ભાવહીન થઈ જવાની વાત આવે છે. અને સમપ્રમાણતાની જ્યારે વાત આવે છે ત્યારે સંવેદનશીલતા પણ નહી અને સંવેદનહીંતા પણ નહી. સમપ્રમાણતા એટલે સહદર્શનની વાત કરવામાં આવી છે. સંવેદનશીલતાની દ્રષ્ટિએ જોઈએ તો ઘણી વાર માણસ સ્વાર્થ પણ અનુભવે છે. જેમ કે કોઈ એવો મુદ્દાને આપણેે પકડીએ તમારે આપણા કોઈ પણ સંબંધ ની વાત કરીએ જેમ કે આજે હું અને તમે પણ આપડે મિત્ર સંબંધી જોડાયેલા હોઈએ વિચાર કરીએ આપણે કે મી મિત્ર સંબંધે આપણે જોડાયેલા છીએ હવે તમારે મારા પક્ષમાં કોઈ નિર્ણય લેવાનો છે. અને તમે સંવેદનશીલતામાં હશો ને તો તમે મારા પક્ષમાં નિર્ણય બીજા પક્ષ કરતા સારો લેવાની ટ્રાય કરશું એને આપણે સંવેદનશીલતા કઈ શકીએ સંવેદનહીનતાની વાત કરીએ તો હવે આપણે મિત્ર છીએ અને તમે મારા પક્ષમાં સંવેદનશીલતાની દ્રષ્ટિએ નિર્ણય લેેશો તો એમાં કેવું, થાશે કે મારા પક્ષમાં નહીં હોય એવો નિર્ણય તમે લઈ લેેશો જ્યારે સમપ્રમાણતાની વાત કરીએ ત્યારે તમે કેવા નિર્ણય લેશો કે મારા માટે સારો હશે તો તમે સારો નિર્ણય લેશો. મારા માટે ખરાબ હશે તો તમે ખરાબ નિર્ણય લેશો આ મુદ્દામાં તમારું શું કેવું છે.
બરોબર બરોબર તમે જેમ વાત કરી કે આપડી ત્રણ મુખ્ય જે અવસ્થા છે. તો એમાં પ્રથમ જે અવસ્થા છે. કે જે સંવેદનશીલતા વાળી આવે છે અને ત્યારબાદ તમે વાત કરી કે સંવેદનશીલતા અને બીજું એક ખુબ જ જ વસ્તુ છે કે જ્યાં માનવી અ પહોંચવા માટે ખુબ જ પોતે વિચારી રહ્યો છે એ જે સંજ્ઞાનશીલતાનો વિષય તો એ સંજ્ઞાનશીલતા છે તો એ ખુબ જ વધારે કહી શકાય કે એ ત્યાં સુધી માનવી પહોંચવા માટે ખુબ જ પ્રયત પ્રયત્ન કરી રહ્યો છે તો ત્યાં સુધી પહોંચવા માટે ઘણા બધા એવા રસ્તાઓ હોય છે કે જેના માધ્યમ થી એ માણસ ત્યાં પહોંચી શકતો હોય છે પરંતુ આ ભાડ ભીડ વાળી દુનિયામાં માણસ છે તે કોઈ પણ વસ્તુ અત્યારે હ સમજી નથી શકતો અને કે કયા ર રસ્તા ઉપરથી આપણે ચાલવું જોઈએ કે જેના માધ્યમથી આપણે એ વસ્તુને ત્યાં સુધી પહોંચી શકીએ છીએ અને તે વસ્તુ આપણે અનુભવી શકે છીએ તો વાત કે રે ભઈ સંવેદનશીલતા તો અંદર જે માનવી ની અંદર કઈક એવી રહેલી જે અ અંદરની જે કઈ પણ પ્રોબ પ્રોબ્લમ છે તો એ કઈક એવી એને અનુભવ થાય છે એ વસ્તુનોો કય્યારે વસ્તુ કોઈ ને હેલ્પ કરે છે તો ક્યારેક કોઈના સ્વાર્થ માટે માનવી કોઈ વસ્તુ કરતો હોય કે ભાઈ એને કઈક ફાયદો થાય છે તો મને એમાં શું ફાયદો થાય છે એ કોઈના માટે કરતો હોય છે કે પછી પોતે કઈ રીતે પીડાતો હોય છે તો કઈક સંવેદનશીલતા એને થતી હોય છે એમ તો તમારું શું કેવું છે એના ઉપર
હવે જો પીડાની આપણે જયારે વાત ગણીએ તો સંવેદનશીલતાની દ્રષ્ટિ માં પીડા છે જ નહીિ ક પણ જયારે સંવેદનહીનતાની વાત આવે છે તો એમાં પીડા સિવાય બીજું કઈ નથી એક ઉદાહરણ થી તમને સમજાવવું હવે અત્યારના સમાજમાં આપણે સમાજ દ્રષ્ટિએ જોવા છઈએ તો ઘણા બધા લોકો માંસાહાર કરતા થઈ ગયા છે
હવે માંસાહાર કરે છે ને તો એ એક પ્રકારની સંવેદનહીનતા ગણી શકાય છે જેમ કે કોઈ પણણ માંસાહાર વ્યક્તિને કોઈ પણ જાનવર પ્રત્યે પ્રેમ ભાવ હોતો નથી
જેમકે ઘણા લોકો ચિકન વગેરે ખાય છે ફિશ વગેરે ખાય છે હવે જયારે તે ચિકનને એના ચિકનના નેસ્ટમાંથી બહાર કાઢે છે ત્યારે તે કમ્પ્લીટ એક સજીવ છે પણ જીવતે જીવ તેના પીછા કાઢી નાખવા તેની ગરદન કાઢી નાખવી અને ક્રૂરતાની દ્રષ્ટિ તેને ખાઈ જવું એ મને એમાં કોઈ પણ દ્રષ્ટિએ સંવેદનશીલતા દેખાતી નથી જારે માણસ શાકાહારીની દ્રષ્ટિએ આવે છે ત્યારે તે સંપૂર્ણપણે સંવેદનશીલ હોય છે તે કોક્રોચને મારતા પણ અચકાય છે કોઈ બીજું સજીવ છે તો એને મારતા પણ અટકાય છે જેમ કે આપણે જોઈએ છીએ તો ઘણા જૈન ધર્મોમાં આપણે જોઈએ તો જૈન ધર્મોમાં કેવું છે કે રાતિ દરમિયાન ભોજન ન લેવું એટલે કે સંધ્યાકાળ સાત વાગ્યા પછી કેવામ્ પ ભોજન ન લેવું જેની વાત કરીએ તો એવું લોકો શના માટે માને છે તો એની પાછળ એક સાયન્ટિફિક રીઝન છે કે ભાઈ સંધ્યાકાળ પછી વાતાવરણમાં બેક્ટેરિયાનોો પ્રભાવ વધતો જાય છે હવે વધારે બેક્ટેરિયા હશે એવા ટાઈમમાં જમવાનું લેશે તો વધારે પડતા બેક્ટેરિયા શરીરની અંદર જશે અને િયા ન નાશ થશે એટલા માટે એ લોકો રાત્રિ દરમિયાન મોડું જમવાનું ટાળે છે પણ અમુક રાક્ષસ પ્રવૃત્તિની વાત કરીએ. તો એ લોકોને કઈ એવું નથી કે ભઈ આ જીવછે આ બધું એ સંવેદનતાની દ્રષ્ટિએ હોય છે આ મુદ્દામાં તમાર શું કેવું છે.
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ભાઈ કોઈ પણ પ્રાણી હોય છે, કે પછી કોઈ પણ માંસાહારી જે પણ વસ્તુ હોય છે તો અત્યારે તમને પણ ખ્યાલ હશે કે ધીમે ધીમે માનવી અત્યારે ધીમે ધીમે માછલી થી લઈ ને ત્યારે જે આપડે કુકડા આવે છે કે પછી જે પણ માછલી છે કે જે પણ ઈંડા છે અત્યારે માની ધીરે ધીરે માનવી છે તે મોટા મોટા જે પણ પ્રાણીઓ હોય છે તો એના પણ અત્યારે અ અત્યારે એને મારીને અથવા તો એની હત્યા કરીને પણ અત્યારે એમાં એના માંસ ઉપર ખાવા માટે રસ ધરાવતો હોય છે અત્યારે તમને ખ્યાલ હશે કે દરિયાઈ જીવો હોય છે, તો એના માંથી પણ એ લોકો પ્રોટીન મેળવતા હોય છે, તો ઘણી બધી એવી વસ્તુ છે, કે ધીમે ધીમે માનવી છે માંસાહારી તરફ અ્યારે આગળ વધતો જાય છે, એટલે કે મને એવું લાગે છે, કે આવનારા સમયમાં અથવા તો આવનારા ભવિષ્યમાં કોઈ પણ એવા મોટા પ્રાણીઓ હશે તો એને પણ એ માનવી છે, તે પછાડી પાડશે અને એને પણ મારીને એનું માંસ છે. તે ખાવા માટે ઈચ્છતો હશે એટલે ધીમે ધીમે મને લાગે છે, કે આપ પ્રાણી સૃષ્ટિ ઉપર ખુબ જ ખતરો વધી રહ્યો છે, તો એના વિશે શું કેહેશો તમે
જી બિલકુલ તમે જેમ કીધું કે ખતરો વધી રહ્યો હશે આ મુદ્દામાં આપડે પ્રકાશ પાડીએ તો જયારે શરૂઆત ના દિવસ ની વાત કરીએ તો જયારે માણસ શિકારી અવસ્થામાં હતો ત્યારથી લઈને તે અત્યારે આધુનિક યુગ દરમિયાન જોઈએ. તો જેમ જેમ માણસે પ્રગતિ કરી છે, તેમ તેમ તેને બીજી જીવસૃષ્ટિને હાનિ પણ પહોંચાડી છે. અત્યારે આપડે જોઈએ તો ભાઈ ગંદામાં ગંદુ કોઈ જીવ ગણી શકાય તોયને કોક્રોચ કહી શકાય આપણે તો અત્યારે માણસ કોક્રોચને પણ મુકયો છે, નહી. બરોબર કોક્રોચ ને પણ મુકતો નથી આ સાથે એ કોક્રોચ ને ખાવામાં પણ કોઈ અચકાતો નથી કોક્રોચ જેવા પ્રાણી ને પણ ખાઈ જાય છે પ્લસ સાથે મોટા પ્રાણીને પણ ખાઈ જાય છે. આ મુદ્દા માં તમારું શું કેવું છે.
બિલકુલ બિલકુલ કેમ કે એ જે માનવી છે તો કોક્રોચમાં પણ કઈક એવું સ્વાદ એને આવતો હોય છે કે જેના માધ્યમ થી કઈક મસાલા એવા હોય છે. કે જે અત્યારે ખુબ જ આપણેે તો ભારત દેશ તો મસાલા ઉપર જ આધારિત દેશ હતો. તો પેલા તો મસાલા મરી મસાલા આપડા ખુબ જ પ્રખ્યાત હતા તો અત્યારે પણ માનવી છે કઈક માનવીને જે મોઢાની અંદર જે લાળરસ હોય છે. તો એમાં એને ગળીયો સ્વાદ તીખો સ્વાદ ઘણા બધા એવા સ્વાદો હોય છે જેને માધ્યમ થી માનવી છે તે વસ્તુ કરતું હોય છે. એટલે કે અત્યારે બધું સ્વાદ ઉપર જ વહી ગયું છે મોસ્ટ ઓફ બધી વસ્તુ તો માનવી છે, તે વસ્તુ ઈ કોક્રોચ છે તો એ કોક્રોચ ને પછી તેલમાં તળી અને પછી કોઈ કોઈ પણ પ્રકારે વસ્તુ છે માંસાહારી ખાતો હોય છે, એટલે એને એવું લાગે છે કે મને એમાં કંઈક ને કંઈક પ્રોટીન મળે છે કે જે મારા શરીર માટે કઈક ફાયદાકારક બનતું હોય છે, એટલે કોઈ પણ માનવી છે તો એની અંદર કંઈક ને કંઈક જીવ રહેલો હોય છે તો એ જીવને મારીને એ વસ્તુ કરે છે તો પ્રકારે એક ખોટી વસ્તુ કહી શકાય અને કુદરત માં ઘણા બધા એવા નિયમો છે, સહઅસ્તિત્વમાં જે અમુક ઘણા બધા નિયમો ફિક્સ જ છે. તો માનવીને સમજવું જોઈએ કે આપડા નિયમોથી આપણે બનાવીને ચાલશું તો લાંબો સમય સુધી આપણે આગળ નહી વધી શકીએ એમ તો તમે શું કેશો એના ઉપર
જી જી બિલકુલ બિલકુલ જેમ તમે વાત કરી તેમમ કે ભાઈ નાના જીવોને ખાઈ જાય છે, કે પછી પ્રકૃતિને હાનિ પહોંચાડે છે, કે આ મુદ્દામાં આપણને સચોટ માપ મળે છે જેમ કે કોઈ પણ અત્યારે હાલની દ્રષ્ટિમાં જોઈએ, તો અમુક કોમ્યુનિટીના લોકોને જોતા અ આપણે એક આફ્રિકાની એક જનજાતિ છે સાહેબ હું નામ બોલી ગયોું છું જનજાતિના લોકો ગાય પાળે છે હવે તે ગાય નું દૂધ તો પીવે છે પણ એ લોકો સવારે બ્રેકફાસ્ટમાં ગાય નું તાજુ લોહી પીવે છે. કેટલી ક્રૂરતા હશે, તમે જોઈ શકતા હશો કે ભઈ કોઈ પ્રાણીનું તાજું મળે જે ખૂન છે, તે એ લોકો સવારમાં નાસ્તા સ્વરૂપે લે છે તો આ તો એક પ્રકારની સંવેદન હિનતા જ કહી શકાય છે. આ સાથે ઉપરની દ્રષ્ટિએ જોવા જઈએ આપણે તો અત્યારે માણસ નાના જીવો થી લઈને તે મોટા જીવો સુધી ખાવા માટે પ્રેરાયલો છે અત્યારે ઘણા ઘણા જીવોને મારવાની દ્રશ્ય તમે જો તો બ્લુફિન ટુના છે કે એવી કો પણ માછલી જે કિંમત જ લાખો સુધી પહોંચવા છતાં પણ એ લોકો ખાય છે. કોઈ પણ એક નાની એવી માછલી છે જેના ઈંડાની કિંમત અત્યારે કરોડો રૂપિયા પહોંચી ગઇ છે. તે પણ છતાં શોખ થી લોકો ખાય છે. તો આ એક પ્રકારની સંવેદનહિનતા કહી શકાય છે આ મુદ્દામાં તમારું શું કેવું છે.
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે ભાઈ અત્યારે માનવી છે કે ક્રુટ વધી રહ્યો છે આગળ તો કોઈ પણ એવી વસ્તુ છે કે જે કોઈ પણ વસ્તુને એ કતલ કરી અને પોતે માંસાહારી પ્રાણી બનતો જાય છે પેલા તો ખુબ જ એવી પહેલે થી જ આવ વસ્ ું ચાલી આવે છે કે આદિમા નવકાળ થી માનવી જયારે શિકાર કરતો થયો ત્યારે ખાવા માટે કઈ શોધ નથી કરી તો એ માનવી પછી બધા ઘણા બધા એવા પ્રાણીઓ હોય છે કે જેને મારીને પોતાનું ભોજન મેળવતો હોય છે. તો એટલે એ પ્રકારે કહી શકાય કે આ બધી વસ્તુ છે.
અત્યારે જોવા જઈએ તો દસે પણ એટલા બધા પ્રાણીઓ ની હત્યા થઈ ગઈ હોય તો આપણે ગણી ન શકાય તો એ સંવેદન હિનતા કહી શકાય નવ સેકન્ડમાં આઠ સેકન્ડ માં આવી રીતે
બિલકુલ બિલકુલ તો મળીશું પાછાઆપડે એક નવા ટોપિક રિક્ા જ
જી બિલકુલ બિલકુલ હા મળીએ